હલો પુ દીમા
ફૂલાવારું તારવાજવે હલો મારો અવાજ આવે છે
હલો
મારો અવાજ આવે છે
પોડીમાં આવે
અહ તો મતલબ ચાલો તો કઈ નહી વાત તો કરીએ તો આજે આપડે વાત કરીએ કે તમારો સૌથી યાદગાર સ્કૂલ નો સમય કયો હતો? લાઈક તમને તમારી સ્કૂલ ના ટાઈમની કોઈ વાત તમે ચાલુ કરો. હલો.
હલો.
અવાજ આવે છે મારો?
હા આવે છે. બહું ડીમ આવે સે પણ.
તો મેં એમ કેમ કે ચાલો તમારા સ્કૂલ ની કોઈ યાદગારો યાદગાર પલો હોય તે તમે મતલબ શેર કરો, મતલબ તમારી સ્ટોરી સ્કૂલવાની.
હા તો હું મારા કોલેજની અહ સ્કૂલની એક યાદગાર કહાની કહું છું તો હું મારે એ સ્કૂલમાં એક અહ સ્પોટ ડે હતો એક દિવસ ત્યારે અમે હા અમને ક્રિકેટ રમાવામાં આવી હતી. ઘણી ગે ઘણી બધ ધી એમાં રમતો હતી, પણ અમે જે ક્રિકેટ અને કબડ્ડીમાં ભાગ લીધો હતો પહેલા દિવસે જે પહેલા અમે જે કબડ્ડી માં ભાગ લીધો હતો તેમાં અમે
મારા મા તો અવાજ બરાબર આવે.
દસ ટીમ હતી અને તેમાંથી અમે પછ પછી તેમાંથી અમે પછી ક્વોલિફાઈ કરીને અમે ફાઈનલ લગીને પહોચ્યાં હતા. એના લગન હતા અને પછી અમે ફાઈનલ પર જીત્યું હતું. ત્યારબાદ અમે ક્રિકેટમાં પણ ભાગ લીધો હતો. તેમાં સોલ હતી. તેમાંથી અમે જે આ ટીમ ક્વોલિફાઈ થશે તેમાં અમે અમારો સેકન્ડ નંબર હતું.
દસ પોઈન્ટથી અમે પેલા પર હતા. પછી અમે ફાઈનલ લગી ને મહેનત કરીને પુગ્યા. મહેનત અમે મહેનત કરીને ફાઈનલ ફાઈનલમાં જે રોમાંચ હતો, ફાઈનલમાં જે અમે જે રોમ ગેમ હતી જેમાં જે એટલું બધું પબ્લિક બધું ભેગું થઈ ગયેલું હતું-હતું અને એમ જે છેલ્લી મેચ હતી તે અમારી ક્રિકેટ ની જ હતી, એટલે બધું જે પોબ્લિક હતું એ બધું પબ્લિક અહ ક્રિકેટ જોવા આવી ગયુ હતું અને ફાઈનલમાં જે મજા આવી ફાઈનલ ની મેચ હતી, જેમાં એકદમ રોમાંચક થઈ હતી. જેમાં અહ છ ઓવરની મેચ હતી અને જેમાં સામેવાળી ટીમે અમને છ ઓવરમાં એસી રનનો ટાર્ગેટ કર્યો હતો, જેમાં અમાર ટીમએ એ પાંચ ઓવર માં જ ખાલી રન મારી દીધા હતા અને અમે જે વિન થયા હતા અને ત્યારે જે ખુશી થઈ હતી એ અમને બહુ ગમી અને જ્યારે જે બધું પબ્લિક અને બધું પબ્લિક જે ભેગું થઈ ગયેલું હતું જે બધા પબ્લિક કો જે નાચવા લાગેલા હતા, એ ખુબ મજા કરી એમાં. પછી
ઓકે-ઓક કે હવે મેં એક કિસ્સો સંભળાવું છું તમને, સો અમારે જયારે અ સ્કૂલ ના ટાઈમ હતાને જયારે હું દસમા ધોરણ હતો ત્યારે એક વાર સ્કૂલમાં આમ સ્કૂલ ની એનિવર્સરી હતી લક એનિવર્સરી ના પણ શ ક હતું મતલબ સ્કૂલ ના સાઠ વર્ષ એવા કમ્પ્લીટ થયા હતા તે માટે ફક્શન રાખ્યો હતો અને ત બધા ક્લાસ માંથી બધા લોકો એક પ્રવૃતિ કરવા પણ એક એક પ્રવૃતિ ભાગ લીધો અને જેું નાચ મતલબ ડાન્સ મા હું પાર્ટીસીપેટ કર્યું હતું બે ત્રણ ફ્રેન્ડ જોડે મને ખુબ જ શોખ હતો આવ બધી સ્પર્ધામાં અને કોમ્પ લેવા મને ખુબ જ ગમતું હતું અમે. અરું કરી દીધું અમે નામ લખી દીધું અમાર મેરા ફ્રેન્ડ અને પ અમે પછી થોડા સમય પછી અમને સિલેક્ટ કરી લેવામાં આવ્યા અને પછી અમારી પ્રેક્ટિસ તો અમા સ્કૂલમાં બે ડાસરો આવતા હતા જે લોકો અમને ડાન્સ એક સંગીત પર ડાન્સ શીખાતા છે. હજા અવાજ આવતો છે ને અવાજ આવે છે તો અમે સંગીત સંગીત અમે પેલા સિલેક્ટ કર્યું ટીચર જોડે પછી અમે એને સંગીત પર અમે એક આખું જે કોરિયોગ્રાફર હતો અમારા ડાન્સ તે લોકો આખો એક ડાન્સ બનાવ્યું અને તે રીતે પછી અમને પ્રેક્ટિસ કરાવતા હતા અમે પેલા પેલા તો ખુબ જ ડિફિકલ્ટ લાગ્યું ડ કરવાનું કારણ કે અમને કોઈ આઈડિયા ના કે રી કરવાનું મને પણ ના આવડતું હતું પણ ધીમે એક એક સ્ટેપ અમને સીખાવાનું ચાલુ કર્યું પેલી પાંચ સેકન્ડ મોડે કરી પછી દસ પછી વીસ સેન્ડ એ રી ધીમે ધીમે આખુંી ડાન્સ ના સ્ટેપ અને સંગીતની રીમ જોડે અમે ડાન્સ કરવાનું ચાલુ કર્યું અને અમે ડેલી અમારે તો એટલ અમને ગમતું ને એક વસ્તુ બહ સારી હતી જે જે અમારા છેલ્લા બે પીરિયડ હતા નથી સીધા અ ડાન્સ પ્રેક્ટિસ માટે મોકલી આપ એટલે અ છેલ્લા લેચર ન કરવા પડ એટલે એ અમને મને મને ખુબ જ ગમતું હતું તો અમે સીધા છેલ્લા બે લકમાંથી અમે ચાર પાંચ છોકરા હતા ને ચાર પાંચ છોકરીઓ હતી સીધે ડાન્સ અને રૂમમાં સર જોડે ડાન્સ કરતા હતા અને ટીચર જોડે ફોન લેયા હતા અને એમાં સંગીત મૂકીને સંગીત હિસાબે અમે ડાન્સ કરતા હતા એ પછી અમે ડેલી પ્રેક્ટિસ કરવાનું ચાલુ કર્યું ધીમે ધીમે બધાનેએમ ડાન્સ આવડી ગયું મોડે કરી લીધું અને પછી ધીમે ધીમે અમને પ્રેક્ટિસ કરવાનું ચાલુ કરી કોઈ વાર હોલમાં પ્રેક્ટિસ કરાવે છે કોઈ વાર સ્ટેજ પર કરે છે અમને પેલા પેલા મેં તો સ્ટેજ પર જયારે અમને કરાવેલું બહુ જ ઘણા પબ્લિક હતા તો અમને સીધા બધા જોતા હતા એટલી શરમ આવે બધા જોઇને આપડા બાજુ જોતા હોય અમે ડાન્સ કરીએ સ્ટેજ પર પણ અમે ગમે કરીને હિંમત કરીને ડાન્સ ચાલુ રાખ્યા સ્ટેજ પર પ્રેક્ટિસ કરી અને ફાઈનલી એ પ્રસંગ એ ફંક્શન દિવસ આવી ગયો જય્યારે અમને સર લોકો એ આગલા દિવસ અમને કપડાં પણ આપ્યા જે અમે બધા પહેરી લીધા એક ક લઈક એકપ કડા કઈ સ્ટાઇલ ના થ મને યાદ નથી એની સાથે લાકડી હતી એક ફેટો હતો માથા પર માટે એ રીતે કપડા હતા ડ્રેસિંગ કોડ હતા અને સીધા અ પછી એ પહેરીને બીજા દિવસ આવ્યો તે દિવસે ખુબ જ વધુ આ પબ્લિક આવ્યું હતું જોવા માટે ઓલમોસ્ટ એક હજાર બે હજાર લોકો આવ્યા હતા અને અમે સ્ટેજ ફાઈનલી અમારી વારી આવી નામ બોલાવ્યું કે ધોરણ દસ ના વિદ્યાર્થીઓ ડાન્સ કરવા માંગ હા સંગીત તો સીધા અમે ધીમે ધીમે એકદમ બહ બહુ જ ડર લાગતો હતો આટલું બધું પબ્લિક જોઈને અમને ખુબ જ અમે ગપરાયલા હતા અંદાથી પણ હ ફાઈનલી સ્ટેજ પર ચડી ગયા હું પહેલી જ લાઈનમાં હતો એટલે મને ખુબ જ બીક લાગતી હતી બ સ્ટીલ હવે પછી ઉપર આગળ ઉપર ચડ્યા અને ધીમે ધીમે ડાસ ચાલુ થયો અને ધીમે ધીમે નાચ વા લાગયા જેમા પહેલા પહેલા સ્ટેપ ખુબ જ મુશ્કેલ હતા કારણ કે અમે આગલી રોમાં હતા પછી અધ અડધુ સિંગીત પરથી અમે પછી બધા સાથે એક સર્કલ બનાવવાનું હતું એટલે ત્યારે કોઈ એમ જોઓ ની એમ કોઈ તરફ અમારું આ લાઈક જે પબ્લિક બેઠુ હોય તે એ સાઈડ મોડું ના રેય એટલે થોડા જે બીક ઓછી લાગી એટલે પછી અમે સર કલમા થોડા ગરબા જેવા કર્યા અને પછી અમારો ફાઈનલ ડાન્સ પતી ગયું અને લોકોને ખુબ જ ગમ્યું લોકો ખુબ જ ગડગડાટ કર્યો તાળીઓથી અને અમને પછી અમને ખુબ જ ગમ્યું અમને ખુબ જ એક સારી મેમરી બની ગઈ અમારી અને પછી અમને બધાને સર્ટિફિકેટ પણ આપ્યું હતું. તે માટે અને પુષ્કાળ પણ આપ્યો હતો ડાન્સ માટે આવો હતો અમારો મારો એ યાદગાર સ્કૂલનો ટાઈમ સો તમારે શું છે, બીજું કઈ સ્પોર્ટ સિવાય બીજું કઈમાં તમે ઇન્ટરેસ્ટ હતા કોઈ સ્પર્ધામાં ભાગ લીધો હોય એવી રીતે કઈ હતું તમારે
હા તો મેં વાત કરું તો અમે મે એક શિક્ષક દિનના દિવસે મે પણ ભાગ લીધો હતો, જેમાં હું પ્રિન્સિપલ બન્યો હતો. અ અમારા સ્કૂલમાં ઘણા બધા વર્ગો હતા જેમ કે અ બાર બાર કોમર્સ, બાર આર્ટસ, પછી બાર સાયન્સ અગિયાર કોમર્સ, અગિયાર સાયન્સ, અગિયાર આર્ટસ, એમ ઘણા બધા ક્લાસ હતા દસમા ના પણ હતા નવમાં ના પણ હતા એવા દસમા ના પાંચ ક્લાસ હતા અને નવમા ના ચાર ક્લાસ હતા હું બધી જગ્યા બધા ક્લાસમાં મારું ઈન ટ્રોડકશન અને જે સર લોકો જે ટીચર ના બંનલા હતા એ લોકોને હું સમજાવ્યો સમજાવવા ગયો હતો કે ક્લાસમાં સરખી રીતે બધાને શિક્ષણ શિક્ષણને જ્ઞાન આપવું એવી રીતે હું પંદરથી વીસ ક્લાસમાં ગયો હતો અને અમને ત્યારે અ બાર વાગે લાગીને શિક્ષકનો બે વાગે લાગીને જેવું શિક્ષકનુ શિક્ષક દિનના દિવસે બનવાનો મોકો આપ્યો હતો જેમાં અમે ખુબ મજા કરી હતી પછી. જોવા જાય તો શિક્ષકનો શિક્ષકનો અનુભવ પણ થઈ જાય છે. તયારે અરે એવું લાગે છે, કે હા શિક્ષક બનવું પણ સારું છે, એમ હું પણ પ્રિન્સિપલ બન્યો હતો ત્યારે બધા બધા છોકરાઓને પણ આવું જ કીધેલું હતું કે તમે પણ જયારે આમ ઘણું શીખો તો પછી આવું શિક્ષક બનાવીશ
પછી જોવા જઈએ તો હ
હલો. અવાજ આવે છે, ને હા હા હા એક વાર હું પણ એમ શિક્ષક જયારે શિક્ષક દિવસ હતો ત્યારે હું પણ ટીચર બન્યો હતો. અને મેં છે, ને ડ્રોઈંગ નું લીધું હતું કે જયારે ડ્રોઈંગનું ટીચર બન્યો અને પછી અમારે સર અમને કીધું કે આ એક ડ્રોઈંગ કરાવવાનું છે. જે સિલેબસમાં આવે છે, અને બાકી જ છે, સર અમને કીધું કે આ બટરફ્લાય નું છે, તે એ તમારે કરાવાનું છે, તો અમે મે તો પ્રેક્ટિસ કરીને ગયો અને મારો ફ્રેન્ડ ખાલી બસ મારી સાથે હતો એન બે ટીચર હતા મતલબ એક એક સબ્જેક્ટને લઈને મે તો સીધો ક્લાસ નાઈનથ ગયો અને મેં પેલા સીધું ચાલુ જ કરી અને સમજાવ્યું કે જે બટરફ્લાય આ રીતે દોરવું છે, અને અલગ અલગ કરવા બધાએ નેપછી મેં સમજાવ્યું કે જે મેન સબ્જેક્ટ હોય છે તે મોટું હોવા જોઈએ ચિત્રમાં ધારો કે આપણે બટરફ્લાય પાડીએ છીએ બટરફ્લાય ની સાઇ વધારે મોટી હો જોઈએ તો લોકો એ સ્પષ્ટ રીતે જોઈ શકે છે અને બટરફ્લાય છે તો આકાશ અને ફૂલ પણ તમારે ડ્રો કરવાના જેનાથી એક બગીચની જેવી એક વાયબ આવે તો તે માટે એ લોકોને મેં થોડું સમજાવ્યું એકવાર મેં પાંચ મિનિટ કમ્પ્લીટ ડ્રોઈંગ અને પછી સીધા એ લોકોને કહી દીધું કે ચાલુ કરો તમે અને પછી અમે ખાલી બધા નુ રીઝલ્ટ બધા સારું ડ્રોઈંગ કર્યું હતું મારો એક્સપિરયન્સ રહ્યો હતો. ચાલો તો પછી
હ હા મળીશું ચાલૌ